હલો અવાજ નથી આવતો હ. હ આયવો આયવો .
હમ્મ, કેમ છો? ભાવના બેેન બોલો છો?
હા. તો પે તમણા આજે સવારથી તાવ આવે છે?
તાવ આવે છે. તો કાલે કાલે ક્યા હજે લોકોકાલે .
કાલે ખીચડી દાળબાત ને
દાળભાત ને એજ!
હમ્મ દાળભાત શાક . બોલો બીજું. શું પૂછવું હતું?
હવે કેવું છે? સારું છે ને હા
ના ના હવે આરામ કરીશું જમીને એટલે સારું થઈ જશે.
હમ્મ.
એક દિવસ તો રહેશે જ મારો આ શક્તિું .
બરાબર.
તો, તમે શું કરો છો હમણાં?
હું બિઝનેસ કરું છું, મારો ડિજિટલ માર્કેટિંગમાં કામ કરું છું.
હા.
મે કઈ કરો બધાના હમ્મ
સરસ બઉુ સરસ કેને
બધા ને કમતા શીખવાડું ઇન્કમ કરાવડાવું ડિજીટલ ડિજીટલ પૈસા કેવી રીતે કમાવાના એ સીખવાળું બધાને. હમ્મ, તો સારું સારું પ્રોજેક્ટો હોય છે. આર્થિક અભિયાન અમે ચલાવીએ છીએ આપણા દેશને આગળ વધારવા માટે.
કેટલી ટીમ છે? તમારે
મારી બસો પંચાવનની ટીમ છે.
બસો પંચાવન સારું કેવાય!
હમ્મ.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
ને ઘરે રોજ ડાયરેક્ટમાં સોળ જણ
તું તો બોવ સરસ
હમ સોળ જણ ડાયરેક્ટ કામ કરે મારી ન
ને રોજ સવારે ઉઠીને તળકેશ્વર મહાદેવ જાઉ છું પછી કામ કરું મારા છોકરા સા થે ટાઈમ સ્પેન્ડ કરુ મારા બે છોકરા એક છોકર એક છોકડ વિસનગર એક છોકરો વલસાડ
અચ્છા.
બે છો હમ તમારે શું ચાલે છે, કામકાજ ગીતામાં કોઈ તમને એવું સારું અધ્યાય હોય તો સમજાવો અમને ગીતા વિશે નોલેજ આપો
ગીતામાં પંદરમ અધયાય
હમ એટલે શું કેવા માગે ગીતામાં?
નિયતિત કર્મ કરતા જાવ કર્મ સારા કરો
હમ.
અને ભક્તિ કરો મને ભજવો કૃષ્ણ ભગવાન ખુદ કેસે કે તમે મને બસશો તો તમારે જીવનમાં કોઈ આપત્તે ની આવે દુખ ની આવે
હા. બરાબર છે, પણ ગીતામાં મેન કોઈ એક તમને સારું એવું કૃષ્ણ ભગવાન વિશે કેવું હોય તો કયા શ્લોક તમે બોલો?
હુય ગીતામાં તો આ પંદર મધ્ય બોલું છું.
હમ.
એ બો લાંબો છે, પણ પંદરમો અધ્યાય સાંભળવો છે તમાર?
ના સાંભળવા ન સાંભળવા નથી ખાલી આ ત એનો સાર પૂછું છું કે એમાં એટલે સાર કેવી રીતે શું કેવા માંગે એમ
બરાબર સારતો બસ આ પિતાજી તો બઉ આપણા મા ટે તો સરસ પુસ્તક ભગવાને આપી છે.
હમ, તમે શું કરો છો? હમ, તમે શું કરો? છો.
હું હાઉસવાઈફ છું.
તમારું રૂટીન કેવું છે ડેલી નુ?
મારે સવારે ઉ
પેલા ઘર સફાઈ કરવાની ઘર સફાઈ કરીને નાહી થોઈને પછી હમ યો ગા કરું છું નાઇ ધોઈ ની પેલા
હા.
પેલા યોગા કરું પછી નાઈ લેવાનું અને પછી રૂટીન કામા ઘરમાં સવારે આ ચા તો પીતા નથી કોઈ અમા
હમ
ગરમ પાણી લીંબુ ને હળદર વાળું પીએ મીઠુંને લીંબુને હળદર વાળું ઉઠીને તરત પછી પછી ઘર સફાઈ કરવાની પછી ઘર સફાઈ કરીને નાઈ ને નીચે માટલા ગળવાના અને જેનુ મકાન છે ને એ એ નીચે આઈ જવ પછી માટલા ગળવાના ઉમરથયા કરવાના મારો તો બઉુ ટાઇમ જતો રહે છે. ટાઈમ ઓછો પડે છે મન નોકરીયાત કર મારો ટાઈમ ઓછો પડે છે મને મારે એક નાનો બાબો છે છે છોકરાનો એને સાચવવાનો હોય અને વહુ છે તે વહુ છે તે ટ્યુશન ક્લાસીસ કરે છે એટલે ચાર થી ચા મારે સંભાળવાનું હોય.
બરાબર તમારું બી એક બવ સારું કામ છે ન કરી જેવું જ કામ છે કે તમે આટલું છોકરાને સાચો છો.
હમ એ જો એક વરષ નો થયો છે. પણ બઉ મસ્તીખોર છે એના જોડે મસ્તી કરવાની બવ ગમ.
આ નાના છોકરાઓને સાથે ટાઈમ સ્પેન્ડ કરવા એ આ લાઈફમાં આવી રીતે મોકો મલે એક વાર મજા આવી જાય. છોકરાઓ જોડે‌.
બઉ મજા આવે અને હસમુખો છે એ ર રડવાનું ઓછું એને મસ્તી કરવા જોઈએ. તો રમ્યા કરે આપડી જોડ.
એને કયું સોંગ બહુ ગમે છે પેલું
એને દ્વારિકનો ના રો રાજા રણ છોડ છે એણે મને માયા લ ગાડી એ સંગ એને તો એટલો ગમે છે કુદવા ે તલીિપાડે
કેટલી વાર જોઈએ દિવસમાં
એને આપડે ગાઈએ તો એને મજા આવે
હમ હમ
પછી બે ત્રણ સોંગ છે એના માટે પછી દૂધી દૂધી ધામધામ આવે છે ઉન એ તોમે
હા
એટલે એની જોડે ટાઈમ પાસ થઈ જાય છે
બરાબર
બીજું તમારે
બીજું મારે સારું ચાલે છે આમ કજ ચાલ્યા કરે છે હવે આજ આર્થિક અભિયાન પાછળ અમે ટાઈમ સ્પેન્ડ કરીએ છેીએ અને નવું નવું શીખીએ છે
બરાબર
લોકોને લોકોને શીખવાડીયે છે ને આ બધા પ્રોજેક્ટોમાં કામ કરીએ છ છેએ અમે લોકો
હા હા
હવે, ડિજિટલ હ ડિજિટલ જમાનો થઈ ગયો છે, એટલે ડિજિટલ તરફ અતારે બ વાળવાની કોશિશ, કરીએએ
એ બહુ સા કામ સરસ કરો છો. તમારે જમવાનું ટાઈમ
જમવાનો ટાઈમ, હવે થશે મારો દસ મિનિટ બાકી છે.
હમ્મ
હુ જમી, લઉ છું પછી થોડી વાર આરામ કરુ પછી પાછા કામ પર લાગી જે બને એટલે થોડો દિવસ મારો રૂટીન ચાલુ જ હોય છે. હમ, બાર મારે અઠવાડિયા માં બે ત્રણ વાર થાય જવાનુ આમ તો ઘરેથી જ કામ કરું છુ, વર્ક પણ કોઈ વાર મીટિગ હોય. તો બહાર જવું પડે છે મારે
બરાબર
છે. વાપી છે, નજીકના ગામોમાં જવું પડે
બધા ગવર્મેન્ટના બ માણસો હશે
ગવર્મેન્ટ ના મારા સહેગ છેને, મારી ઉપર હેમનભાઈ છે, એ જિલ્લા પંચાયતમાં અધિકારી છે.
હમ્મ
ઘણા બધા સાથે, કોન્ટેક્ટ
હમ, એદ સારા સારા માણસ
સારા સારા બધા માણસો કામ કરે છે.
હમ્મ
એટલે આપણને, પણ એ લોકો સાથે એ લોકો સાથે. સાથે રહીને, શીખવા મળે ઘણુ બધું આપણને
હમ્મ
મળ એ બાર
તમે જેસીઆઈમા બી જોડાયા છો, મને એવું
હા, એસીઆઈમા મેમ્બર છુ.
હમ્મ
એમાં બધી એક્ટિવિટી થાય છે, તો હુ એમાં પણ ભાગ લઉ છુ.
બરાબર જી સિવાય, તો મેમે સાંભળ્યું છે, બહ સોનુ
હમ દશિયાઈ, એક આવું જુનિયર ચેમ્બર ઓફ કોમર્સ કરીને એક આખું ગ્રુપ છે.
હમ
આવી રીતે જ બધા અભિયાનો સારા સારા ચલાવે છે, અને એક્ટિવિટીઝ કરે છે.
હમ, બરાબર હમ્મ ત્યા જે સઆ બધા સારા સારા બિઝનેસમેન બધા હોય, છે.
જે સઆઈમા બધા હા ફેમિલી બધું સારુ સારુ ફેમિલી હોય છે.
હમ્મ બરાબર તમે વાઈફને એને છોકરાને લઈ જાાવ છો જી. સેમા
વાઈફ ને છોકરા હમણા નથી, લઇ જતો કે છોકરો ના ન એક વરષ હવે એને થીને વર્ષથી એને લઈ જશુ.
બરાબર એમા કેટલા રૂપિયા ભરવાના હોય છે, ચી સઈમા
દેશિયાઈમાં સાડા આઠ હજાર રૂપિયા
એક વરસ ના
વરસના. એમાં છોકરો ને વાઈફ બે ઇન્ક્લુડ થઈ જાય, ને એકલા એકલા માણસે જવું હોય, તો પાંચ સાડા પાંચ હજાર રૂપિયા.
હમ.
એટલે હવે નેક્સ્ટ વરસમાં સાડા આઠ હજાર રૂપિયા ભરવા પડશે તમારે.
હમ, તમે તો ભરી શકો એવા છો. બિઝનેસ આટલો સરસ ચાલે છે તો
અમે તો ભરી શકીએ. અમારે તો હજુ આ આગળ બઉ બધું કામ કરવાનું બાકી છે. નવી ગાડી લેવાની છે, બંગલો લેવાનો છે.
હા, સારા વિચારો છે.
એટલે એ કરવું જ પડશે. સારું તો હવે જમવાનો ટાઈમ થઇ ગયો છે મારે, તો આપડે કાલે વાત કરીએ. જે શ્રી કૃષ્ણ. જે શ્રી કૃષ્ણ ગુરુદેવદત્ત. નર્મદે હર.